હલો.
શું કરો છો.
પ નહી. હા.
હા તો મે. તમને એટલા માટે. કોલ કરી્યો. કે તમને આમંત્ર. ત્રણ આપવાનું છે એમ.
શનું આમાં તણ.
અરે અમારા બાચુ આવે છે ને અમારે અહિયાં. કુટુંબ તે. તવારો પણ છે અને. લગ્ન પ્રસંગ. પણ આવતા છે એટલા માટે.
એવું.
તમારો વિસ્તાર અલગ પડી જાય ને મારો વિસ્તાર અલગ પડી જાય ને એટલે હું વિચારું કે તને બી બોલાવી લેવ અહિયાં એમ. હા. તને પણ ખબર પડે ને કે અના રીતિ રિવાજો કેવા છે કેવા નહીં એમ.
તો આવવા પડશે મને તમારે ત્યાં.
હા આવું જ પડશે તમારે અહિયાં.
હા તો ચોક્કસ આવેશ.
હા એટલા માટે તો ખાસ ફોન કર્યો છે તમને મેં.
તો જરાક ટૂંકમાં કઈ સંભળાવો ને તમારે રીતિ રિવાજ ને એવું.
એવ કે? તો અત્યારનો સમય એવો છે ને કે, તમને ખબર જ છે કે ગરમીનો સમય ચાલતો છે અત્યારે. તો અત્યારે અમારે અહીંયા લગ્નની, બહુ એમ સીઝન ચાલે એમ કેતો પણ ખોટું નહી એમ. અને, હવે ઘણા બધા તહેવારો અમારા અહિયાં ઉજવે છે. હા.
આવા આ ગરમીમાં?
હા ગરમીમાં ગરમી એવું કઈ ના હોયએ તો, એવામાં ઘણા બધા તહેવારો ઉજવાય છે અમારે અહિયા.
પણ રાત્રે ઉજવાતા હોય ને?
દિવસે પણ હોય ને રાત્રે પણ હોય.
દિવસ ના
હા દિવસ પણ હોય, અમુક એવા તહેવાર હોય કે જે દિવસે હોય એમ.
એવું.
એમાં છે ને ખેતી તેનું ખેડૂતો, એવું લે છે કે આ વર્ષે ખેતી કેવી થશે, એના માટેનું એક પ્રસંગ આવે છે. પછી જે ઘર ઘમાં આપડે હોય જાનવર ને બધું એટલે આ પાલતુ પ્રાણીઓ તે એમની પણ પૂજા કરવામાં આવે છે કે જેથી કરીને એ લોકો ખેડીને ખવડાવે હારું અનાજ વાવાય એ એના માટે એ તહેવાર ઉજવે પછી બીજું એવું છે કે લગ્ન લગ્ન માટે ખાસ એ તહેવાર ખાસ સમય એટલા માટે રા છે કે જેથી કરીને બધા કામ ધંધે ગીયા હોય ને લોકો એ લોકો આ સમયમાં સાથે રેય એમ આવી જાય બધા ઘર ઘરના બધા કુટુંબો સાથે રેય એટલે એ સમય અનુકૂળ છે એમ અને બીજું બીજું કે અ અલગ અલગ રીતિ રિવાજોથી આ લગ્ન કરાય એટલે તમે પણ જરાક આવીને જો કે અહીંના રીતિ રિવાજો કેવા છે કેવા નઈ જાણો સમજો તમને મજા આવ શે
હા અત્યારે તો આવું જ પડશે તમારે ત્યાં તો તમારા લગ્ન શું શું મીઠાઈઓ ખવડાવવામાં આવે
અમારે અહિયાં મીઠાઈ એવું કઈ ન હોય અમારે અહિયાં સાદું સિમ્પલ ખાવાનું હોય જો કોઈ સારું ઘર નો પરિવાર હોય ને
હા
ખાવા માટેનું એવું આમ સારું સારું જમવાનું વેરાયટી રાખી શકે છે પણ ગરીબ માણસ હોય બિચારો તો એ તો શું કરી શકે
તો પણ ગરીબ પણ કેવું ખાવાનુ
દાળ ભાત શાક હોય એમાં અને એ પણ એવું ન હોય ગરીબ આ ભલે પણ એ ગરીબ માણસ હોય ને તો પણ એ માણસ અ આખા ગામને ખવડાવી શકે એટલી તાકાત હોય એના મા
વાહ ત્યારે તો સારું છે
હા બહુ સારું છે એ તો
તમે શાક ની વાત કીધી તો શાક માં શું ભાવે
રીંગણ બટેકાનું શાકવળી
રીંગણ બટાકાના
હા ક્યારેક મીઠાઈ પણ હોય જેમ કે જલેબી હોય મીઠું મોડું કરવા માટે તો જઈ ને મોહન થાળ હોય ક્યારેક કોઈને એવું લાગે કે મારી જોડે આવક છે તો લાપસી રાખે. એની હા એની સાથે સાથે સાથે.
અને. એ બનાવે કે ગરીબો. ઓછા લોકોને બનાવે કેવુક છે કેવુ
એટલે વધારે લોકો. એટલે આખું ગામ પણ જમેને બીજા ગામેથી જાન આવેલી હોય ને એ જાન પણ જમી શકે એટલું બધું જમવાનું હોય. હા.
બરાબર છે.
અને એમાં શું છે ખબર સગાઈ કરે તો બધા તિલક કરે પછી તિલક કરે અને જે વડીલો ગામના હોય ને એ લોકો પેલા જ નક્કી કરી લે છોકરા છોકરીને પૂછી લે કે કેવું. છે તમારા બાજુ એમ અ જો નિયમ હોય કે છોકરા તરફથી જો એ સંબંધ તોડવા માંગતા હોય તો પણ દંડ ભરવાનો તો છોકરા તરફથી દંડ ભરાવે છોકરી તરફથી એ સંબંધ તોડવા માંગતા હોય તો છોકરી ના મા બાપ. અ દંડ ભરવું પડે.
પણ દંડ શા કામ નો. હોય.
તો મા બાપ ની ઈજ્જત જાય ને. એના માટે નિયમ બનાવેલો છે. પછી એમ. એટલે છોકરા છોકરીમાં. થી બે માંથી કોઈ પણ એક જણા જો આવું ને. તો એના માટે ખાસ. નિયમ બનાવેલો છે એમ છોકરા તરફથી નિયમ નો ભંગ કરે તો છોકરાના મામા રૂપિયા ભરવાના જેટલા પણ જે પંચ દ્વારા નક્કી કરેલો હોય ને દંડ એ પ્રમાણે પણ જો છોકરીના પપ્પા એમ કહી કે મારે. વધારે રૂપિયા જોઈએ છે તો પછી એના પ્રમાણે એને આપવા પડે અને પંચ એમાં સાથ આપતો હોય. હા હા ક્યારેક બને ને હા આજકાલની યુવા પેઢી એવી છે ને કે એના કારણે બને છે એમ. લ. હા. હા.
તો બના તમારે.